હેલો
હેલો કેવું છે તમારે
કેમ છો મજામાં બસ શું મજામાં તમે કેમ છો
બસ મજામાંય અી
ઓકે તો બોલો જમીન લીધ તમીન
ના જમવાનું બાકી છે જી
ઓકે તોું શું બનાવ્યું આજે તમારા ઘરે
હવે તો અતાર વાઈફ ને આપડે પૂછી જોઈએ એટલે ખબર પડે.
ઓ મતલબ તમારી વાઈફ ને નથી ખબર એમ મતલબ તમારી વાઈફ તમને નઈ કતીી કે આજે શું જમવાનું બદા.
ના એ એ નથી કેતી એ છે હમણા બજારમાં ગઈ હતી એટલે શું બનાવવાનું. એને ખબર છે એટલે બજાર થી હમરે જાયએ એટલે હવે શું બનાવ એ પૂછી જોઈએ શું બનાવવાનું છે શું નહી.
ઓકે તો લાઈક મતલબ તમારી વાઈફ તમને બધા સિરિયલોમાં કેવું હોય છે. કે એ એ. તેઓ આજ ખાનામાં ક્યાં બનાવો એવું કઈ નહી પૂછતી એમ.
ના નાના. યોગ નથીદી પૂતી.
ઓકે મતલબ તમારી વાઈફ જે બનાવે છે એ તમે ખાઈ લો છો એમ.
હા એકચલી છે ને મારી વાઈફ છે ને જોબ કરે છે. એટલે જોબ ઉપરથી આવે ને એટલે જોબ ઉપર થી શાકભાજી બધું લઈ ને આવે.
હ.
એટલે શું બનાવે ને પછી મને છેલ્લે એન્ડ ટાઈમે કહે કે ભાઈ આ બનાવ્યું જોઈ એટલે મારું ચુપચાપ ખાઈ લેવાનું.
ઓકે બરાબર મેં તમને હમરા જ દ્રષ યાદ કર્યા કે મતલબ. અ પહેલાની જનરેશન ને અત્યારની જનરેશન માં. તમારું શું કેવું છે મતલબ પહેલાની જનરેશન કેવી હતી ને અત્યારની જનરેશન કમ્પેરિઝન માં. કેવું છે.
બહુ ડિફરન્સ છે કારણ કે પહેલાની જનરેશન કેવી હતી કે. પેલા બીજ દેશોમાં છે ને. છોકરાઓને પે સ્કૂલ માંથી આવો ને એટલે તમારે ગેમ રમે ગેમ રમે એટલે સોસાયટીમાં. સાચોડું રમે. હા આઉટડોર ગેમ સાતવડું રમે પત્તા રમે. અને એવું બધું આઈસ પાઇસ રમે. ઠપ્પો રમે કબ્ડી રમે એવું બધું. અને અની જનરેશનમાં શું છે કેની જરેશનમાં મોબાઈલ આવી ગયાાય એન્ડ્રોડ મોબાઈલ. એટલે બધા મોબાઈલની અંદર જ ઘુસેે છે.
મતલબ તમે પેલા આવી રીતના ગેમ્સ જમતા હતા જ્યારે તમે નાના હતા તો આવી રીતના સા. સાતો દું લાઈક સાતોો દું થપ્પો.
હા બરી આઈસપઇસ ગરગત્તા હા. એ બધું અમે રમતા હતા અને અમાર શું છે સસ બે ત્રણ મકાન બનતા હતા. એટલે બે ત્રણ મકાન બનતા હતાા ને તો મકાન ની અંદર હમ હતા જઈએ. એ પેલો થપ્પો રમીએે ને. એટલે મકાન ની અંદર જ મકાન અંધારું વારવું હો. એટલે અંદર હટી જાાવ ને એટલે તને કોઈને મળ જ નહી. એટલે પેલો હોતો હોતો જ રહી જાય. એ બઉમ અસીી મજાક બઉ અસી મજાક વાળું.
ઓકે ઇવન મારી બી. હું બી અત્યારે એ જનરેશનમાં છું બટ મારું બી કે એવું એવું જ છે જોકે હું બી મારા નાનપણમાં આવી રીતના. અ આઈસ પાસ ઘય ગથતા એવું બધું રમી છું. અત્યારે બી હું ફોન માં જ છું બટ. કે વધી બી નથી એમ મારા મમ્મી પપ્પા બી મને બાર બધું ગેમ્ સમમવા ને એના માટે મોકલે છે. મતલબ મારું બ કેવું એવું છે કે પહેલાની જનરેશન માં ફોન્સ ને બધું. હતું નહિ તો પેલા કે આઉટડોર ગેમ્સ ને એવું બધું વધારે હતું તો એની લાઈફ. કિમત સારી હતી એમ કે બની જે ગેમ્સ ને બધું હોય તો સારું એમ.
પેલાની લાઈફ ને અતની લાઈફમાં બહઉ ડિફરન્સ થઈ ગયયો છે.
યા અત્યાર તો ફોન નાઈ ગયો છે એટલે. બધા ફોનમાં જ મળી લે કે તું ક્યાં છું તો હું અહિયાં મળવા આવું એમ.
એ વસ્તુ બરોબર છે પેલાની લાઈફમાં શું પેલાની લફ.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
આપણે જે વસ્તુ જે કરતા હતા ને જે સ્કૂલને આ્યા પછી. એ વસ્તુ અલગ. પડી ગઈ જ હ હવે અત કોલેજમાં આવી ગયા ને કોલેજમાં એટલે તમારે. એન્ડ મોબાઈલ આ ગયા.
ઓકે હા. ત્યાં તો ફોન્સ આ આવી ગયા છે એટલે કોઈ બલ અમતું જ ના દેખાય.
ફોન્સ ની અંદર જ બધા અંદરની અંદર જ એ કરે. ફોન ની અંદર જ ગેમ રમવાની બધું એ ફોન ની અંદર જ હોય. ગમે ત જુઓ તમે રેલવે સ્ટેશન જુઓ કે બસ સ્ટેન્ડ જુઓ કે. કોલેજમાં ગમે તે આમ બધી જગ્યાએ ફોનસ જ ચાલુ હોય તમારે
હા અતાર તો ફોન સેવા છે ને. ત્યાં તો કોઈ ગેમ ઇવન તમારે જ્યાં જવું હોય. એ બધું ગૂગલ પરથી તમને ખબર પડી જાય કે મારે અહં જવું.
એક રીતે એક રીતે આ ફોન. એમ નહી એક રીતે આ ફોન સારી વસ્તુ છે આ એન્ડ્રોઈડ મોબાઈલ કાઢ્યો જેને કાઢ્યો એક રીતે સારામાં સારું વસ્તુ છે. કે તમને ઈમરજન્સી માં ગમે તે સેવા મળી જાય તમને. કોઈ પણ વાત કરો કે કોઈ પણને જરૂર પડે તો તૈયારીમાં તમને સેવા મળી જાય તમને. એક રીતે નિસંત છે અને એક રીતે સારું છે. ક કે અત્યારે આ વસ્તુ લઈને તમે જૂનું જનરેશન છે ને તમારી જૂની ગેમો બધા ભૂલી ગયા છો તમે. મોબાઈલ ને લીધે.
ના એ સાચી વાત એ સાચી વાત છે તમારી એટલેમાં તું ઊભી સાથે છું.
આ મોબાઈલ છે ને સારામાં સારો છે વસ્તુ સારી છે મોબાઈલ સુવિધા તમ બધી જ મળે મરજન્સીમાં અડી રાતે તમે ત્રણ વાગે માગો છો તો તમે સુવિધા પણ તમને મળી જાય પણ વસ્તુ દુરુપયોગ વધારે થાય છેાય એનો
ઓકે મતલબ તમારે કેવાન કેવાનો મતલબ એમ છે કે મોબાઈલના ફાયદા પણ છે અને ગેર
હહ ફાયદાએ છે ને ગેરફાયદાએ છે. હવે તમે ગેરફાયદા ના ઉઠાવો એનો એનો ફાયદો ઉઠાવો.
ઓકે હમ
કે જરૂર પૂર જરૂર પૂરતી તમે મોબાઈલનો ઉપયોગ કરો પછી આ ગેમ સમો એમમાં તમામો નલેજ વધ છે
હમ એ સાચે મતલબ ફોન નોલેજ માટે જ છે એમ.
હા
ફોન પરથી નોલેજ બી મળી શકે તમને હા એ સાચી વાત રાઈટ
તો પછી
હા તો તમે જોબ કરયો છો એમ
હું અમદાવાદ જોબ છે મારી.
ઓકે શેની?
અમદાવાદમાં મારે મોટર વેન્ડિંગની જોબ છે. પાણીની મોટરો બનાવે ને એની જોબ છે કંપનીમાં.
ઓકે બટ અમદાવાદ તો આટલું મોટું છે તો ક્યાં આગળ આમ પ્રોપરલી?
અમ પ્રોપરલી બાપુનગર.
ઓકે
ડેલી અપડાઉન કરું છું હું.
બરાબર. તો મતલબ તમ સવારના જાઓ એમ?
હા સવારે છ વાગે હું ઘરેથી નીકળી જઉં સાંજે સાત વાગે પાછો આવું.
ઓકે તો મતલબ તમારી વાઈફ ટિફિન બનાવે?
હા ટિફિન બનાવે તેએ એ સવારે મને ટિફિન બનાઈને મૂકી જાય મને
હા
ના સાંજે મને લેવા આવે. ઓલરેડી એક બેબીએ છે મારે.
ઓકે તો તમારી બેબી શું કરે છે?
બેબી કોલેજમાં છે. એમબીએનું કરે છે.
ઓહ વાહ! મતલબ અહીંયા મતલબ ક્યાં આગળ?
નડ્યાદ બન.
ઓકે બરાબર.
નડિયાદમાં જ છે. એટલે અતારે જોબ કોલેજ બાકરોલ છે. આણંદ આણંદ આણંદ આણંદ આણંદ આણંદ સાઇડ. આણંદ આણંદમો એ અપડાઉન કરશે. હ હ હવે એની જોબ એ પેલી એડમિશન થઈ જશે ને એટલે એ પછી અપડાઉન કરશે. એની ઓગસ્ટમાં એની કોલેજ ખુલશે. હલો હલો હલો હલો હલો મેં નહી કટ કર્યો ચાર જ મિનિટ વાત થઈ હજી તો અરે નહી કટ કર્યો ચાલુ છે જુઓ હજી.